બસ મજામાં તમે કેમ છો?
બસ અમે એકદમ મજામાં
બરાબર કઈ નહી આ તો બધા કોલેજ જ ના મિત્રોની યાદ આવતી હતી તો મેં કીધું લાવો ફોન કરી દઈએ
હા એ તો બહ સારું કર્યું યાદ તો મને બી બહુ આવતી હતી
હા કોલેજ ના દિવસે એકદમ અનોખા દિવસ હતો નહી
એ જને
હહા તમે શું શું શીખ્યા છો કોલેજ લાઈફમાંથી?
સૌથી પહેલા તો એકદમ ભણવાનું તો બધા શીખ્યા જ હોય નવી નવી વસ્તુઓ પણ એના સિવાય પણ ટીમ વર્ક કરતા પછી લીડરશિપ ક્વોલિટી કેમની ઇમ્પ્રુવ થાય એ અને સૌથી મોટી વાત ફ્રેન્ડશિપ કેવી રીતે નિભાવવી અને અસલી ફ્રેન્ડશીપ કેવી હોય તે .
બરાબર અ હા મારે પણ એમ જ છે કે મેં કોલેજ ના દિવસો માંથી ભણવાનું તો શીખી જ પણ સાથે સાથે જે બીજી કુશળતાઓ છે જે વ્યક્તિનામાં હોવી જોઈએ જેમ કે સૌથી પહેલા કહીએ તો અ મને છે લોકો સાથે કામ કરવા માં તકલીફ પડતી હતી કારણ કે મને અ કામ કોઈ પણ મારા પ્રમાણે જ જોઈએ પણ હવે કોલેજમાં જઈએ એટલે એક તો હું પ્રતિનિધિ તરીકે હતી એક જે કહેવાય મંડળની જે હતું સાયન્સ ક્લબ તો એમાં તમારે પછી બીજા લોકો સાથે કામ કરવાનું આવે તો એ શાંત રહીને બીજા જોડે કેવી રીતના હળી મળીને કામ કરવું પછી કોલેજ જે છે એ તમને તમારી કુશળતાઓ બહાર કાઢવા માટે નુ પ્લેટફોર્મ આપે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
અલગ અલગ પ્રતિયોગિતાઓ અલગ અલગ અ જે ઈવેન્ટ હોય એના દ્વારા તો આ જે બધી ઈવેન્ટો હતી એમાં હું ભાગ લેતી હતી અને અ પછી એ અમુક ઈવેન્ટોમાં તો મને ઈનામ પણ મળ્યા છે તો એવું બધું અ સારું લાગે એમ અને એ બધી વસ્તુ છે ને મને અત્યારે હવે જીવનમાં ખૂબ કામ લાગી રહી છે
હા એ તો બહુ સારી વાત છે આપડ કોલેજમાં અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ તો કોન્ફિડન્સ વધે એને અને આપડા ટીચર બી એવા હતા કે આપણને પ્રોત્સાહન આપતા હતાા આપડું અને આપડા ફ્રેન્ડસ ન એ કોન્ફિડન્સ એ વધ તો ને પોઝિટિવ માઇન્ડ ભી આવતો હતો કે બધામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને બધું શીખવું જોઈએ .
હા એ તો હા એ તો અ સાચી વાત છે
હમ્મ
અને અ એક બીજી વસ્તુ તમે શીખો છો કોલેજમાં એ છે મિત્રતા કેવી રીતના બનાવી લોકો સાથે કે તમે જયારે કોલેજ પહેલા દિવસે જાવ ત્યારે જે તમે કોઈ ઓળખ તા પણ ન હો અને તમારી જે છે એ કોમ્યુનિકેશન સ્કીલ પણ વધે કારણ કે તમારે અજાણ વ્યક્તિ સાથે તમારે ઓળખાણ કરવાની હોય એમની સાથે જ દર જો ક્લાસમાં જે છે એ ભણવાનું હોય. તો એના લીધે છે તમારું સોશયલાઈઝિંગ વધે. તમે એક જે કુવામાં હોવ સ્કૂલમાં કે તમારા ગામમાં એક નાના એવા અ કુવામાં હોય એમાંથી એક બહારની દુનિયામાં આવો. તમને અ લોકોની સ્ટોરીઝ ખબર પડે તમને કે લોકો ક્યાં ક્યાંથી નીકળ્યા છે અને ક્યાં ક્યાં જઈને અ પહોંચ્યા છે. તો એનાથી આપણને પ્રેરણા મળે અને એનાથી પછી આપણને જીવનમાં કંઈક કરવાની અને કઈક બનવાની જે છે એ ઈચ્છા થાય.
હા એ તો તમે એકદમ સાચું કીધું એ તો મેં અનુભવ્યું છે કે વધારે પડતા અલગ અલગ લોકો મળે તો એમની સ્ટોરીઝ આપે જાણીએ એમને કેલૂસ સ્ટ્રગલ કર્યું છે આપણે જાણીએ. તો એના લીધે આપને મળરશે પ્રો ત્સાહન આપડે બી આગળ મહેનત કરીએ વધારે.
આ હા એ તો સો ટકાની વાત છે અને બીજું જે છે એ કોલેજ આપણને તમે કહ્યું કે સ્ટ્રગલ શીખવાડે છે. અ જે ત્યાં હોસ્ટેલમાં રહેવું પછી ઘરેથી કોલેજ જે છે એ બાર અ જે છે કમ્યુટ કરવું કે તયા વાહન વ્યવહાર દ્વારા તથી આવવું જવું. અ કોલેજમાં ભણવું પછી અમુક વિદ્યાર્થી હોય કોલેજ દરમિયાન જ જે છે ઘણા બધા મોટા પ્રગ્રામ પ્રોગ્રામો હોય સરકારના બિઝનેસ ના પ્રોગ્રામો પછી આમ વિદ્યાર્થીઓ નોકરી કરતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ્સમાં આગળ વધતા હોય છે તો આ બધા સાથે છે એ ભણતરને મેનેજ કરવું એ એ લોકો શીખી જતા હોય છે. તો ટાઈમ મેનેજમેન્ટ તમારો અ તમે જે કરી રહ્યા છો એ વસ્તુ સાથે બીજી વસ્તુનું મેનેજ મેન્ટ અને એ બધી વસ્તુમાં કુશળતા સાથે કામ કરવું. એ જે છે આપણે કોલેજમાં શીખીએ છે.
હા એ તો તમે એકદમ સાચું કીધું અને એમાં બી જે હોસ્ટેલમાં રહેતા લોકો છે એમનું મની મેનેજમેન્ટ બહુ સારું હોય છે એ મારો ફ્રેન્ડસ બી ક્યારેક ક્યારેક વાતો કરતા હોય છે. કે આ પેલા તો આવું થઈ જાય પછી છેલ્લે છેલ્લે આવી રીતે અ આમ મેનેજ કર્યું. એટલે એમનું એ બી એક એમનું પ્લસ પોઈન્ટ છે શું કેવું છે તમારે.
હા એ તો સાચી વાત છે. અને જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય એ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. અને તહેવાર પણ એટલા વર્ષો પોતાના પરિવારથી દૂર મનાવતા હોય છે. તો ભણવાના કારણે જે છે આ બધા સંઘર્ષો કરતા એ લોકો શીખે છે. હા અને અ કેહેવાય ને કે બીમાર પડે ત્યારે પણ પોતાની જાતની કાળજી રાખવી પોતાના અ પોતાની જાતને દવાખાને લઈ જવા. અને સૌથી સારી બાબત એ થાય કે એ વખતે આપણા મિત્રો આપણી મદદ કરે. તો એ જે છે એ આપણો સદભાવ વધે બીજા લોકો પ્રત્યે. અને. પછી જે કોલેજમાં અ સ્પોર્ટસ હોય અ જે તહેવારોની ઉજવણી થતી હોય છે જેમ કે આપણા કોલેજમાં થ થતી હતી એમ નવરાત્રિ. પછી હોળી પછી જન્માષ્ટમી વખતે મટકી ફોડવાનું. પછી શિક્ષક દિવ શિક્ષક દિવસ ઉજવાતો હતો. તો અ આ બધું જયારે થતું હતું ને તો અમુક વિ વિદ્યાર્થીઓ એવા હોય કે જે બહુ બોલતા ના હોય. જે બહુ સ્ટેજ પર ના આવતા હોય જેમને સ્ટેજ ફિયર હોય એ લોકોને પણ મેં એ લોકોને પણ મેં ઊભા થઈને પોતાની જાત ને આમ અજમાવતા જોયા છે એમ કે એ એ વાતની ચિંતા કર્યા વગર કે લોકો મારા વિશે શું વિચારશે તો એ એ વસ્તુનું ઘડતર થવું ખૂબ જરૂરી છે કારણ કે કઈ ન બોલવું અને બધાની પાછળ બસ ઉભા રહી જવું એ પછી જિંદગી જે આપડી બહારની જિંદગી હોય એમાં નથી ચાલતું તમારે જે છે કોન્ફિડન્ટ થવું પડે છે તમારે અ ઇન્ટ્રોવર્ટ ચાલે પણ બધી વસ્તુમાં ચૂપ રહી જવું ના ચાલે તો પછી એ પણ તમે શીખો છો પછી તમારા પ્રોફેસરો શિક્ષકો જે છે એમની પાસે તમે જે તમારા વિષયનું જ્ઞાન મેળવો છો અલગ અલગ વિષયનું અને એક સૌથી સારી બાબત એ હોય છે કોલેજની કે તમને જે ગમતો વિષય હોય ને એમાં તમે ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી શકો છો સ્કૂલ ની જ એમ નહીિ કે બધા જ વિષયો ભણવાના એમ
હા, એ તો તમે એકદમ સાચું કીધું તો પછી તમે કયા ક પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું તું
અ હું તો ઘણા બધા પ્રોગ્રામોમાં રેતી હતી એક તો એન્યુઅલ ડેની વખતે નૃત નૃત્યમાં રહેતી હતી અરે એક કમિટી હતી એનએસએસ કરીને એ જે અલગ અલગ કેમ્પો આયોજિત કરી હતી હું એમાં જતી હતી પછી બ્લડ ડોનેશન પછી સ્પોર્ટમાં પણ અમારે ઘણી બધી રમત રમાતી હતી અને એ જે છે એ રમતોમાં એક કોલેજ બીજી કોલેજ સાથે સ્પર્ધા કરતી હતી ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્જ એ રીતના એ લોકો કરતા હતા
સારું કેવાય તમે તો સારી રીતે બધામાં પાર્ટિસિપેટ કર્યું છે
હા અ
આ તો થઈ ગ કોલેજ ના પ્રોગ્રામ ની વાતો તો તમારો કઈ યાદ યાદગાર ફને ઇન્સિડેન્ટ ખરો કોલેજ
આ હા યાદગાર ફની ઇન્સિડન્ટ તો પહેલા જ દિવસે થઈ ગયો હતો એમાં થયું એવું કે મને મારો ક્લાસ કયો છે ખબર નથી તો હું જે છે એ પહેલા દિવસે કોક બીજાના ક્લાસ માં જઈને બેસી ગઈ હતી. અને પછી મને ખબર પડી કે આ તો મારો ક્લાસ જ નથી એમ તો એજ દિવસે મને સમજાઈ ગયું કે આજે ત્રણ વર્ષ છે એમાં ઘણા બધા આવા અનુભવો મને મળવાના છે અને જયારે હું કોલેજ આવતી હતી એ સમયે મારા પૈસા પણ રિક્ષાથી બહાર ઉડી ગયા હતા. તો એ સમય મને સમજાયું કે આ બધી કાળજી પણ રાખવી પડશે કારણ કે કે હું જે છે વાહન વ્યવહાર દ્વારા મારા ઘરથી કોલેજ દરરોજ જઉં છું અને આવું છું.
તો આજ કિસ્સાઓ જે છે અને આ મને હજુ સુધી યાદ આવા તો અનેક કિસ્સાઓ છે મારા મિત્રો સાથે મારા પ્રોફેસરો સાથે જે કોલેજમાં જે ઈવેન્ટો થાય છે એમાં તો આ બધા કિસ્સાઓ જે છે હવે જિંદગીભર યાદ રશે અને જયારે બધા સાથે આપણે છેલ્લા દિવસે છૂટા પડીએ. ત્યારે પણ થોડું દુઃખ થાય પણ બધા એ પોતપોતાના રસ્તે તો હવે નીકળવું જ પડે જિંદગી માં આગળ વધવા માટે.
હા. એ તો સાચું કીધું મારે બી આપડે છેલ્લા દિવસે હતો કોલેજ નો. ત્યારે જ બધા બધી યાદો આખ સામે આવી ગઈ હતી કે કઈ રીતે કેટ કેટલો મસ્ત સમયે પસાર કર્યો અને એ પણ વિચાર આવતો હતો કે હવે આ લોકોને ક્યારે જોઈશું કે એમને મળી શકાશે કે બી નહી. એટલે બધું વિચારતા આવતા હતા છેલ્લા દિવસે.
હ. સારું સારું કઈ ની આપડે બધા મળીએ તો પછી.
હા મળીએ ક્યારેક હા હા આવજો. બાય.
બાય.